હલો, હા
હા, થઈ ગયું
થઈ ગયું, આવે છે અવાજ કમ્પ્લીટ, હા, ચલો
અમિત આ મેં તને કહ્યું ને તમારો ત્રીજો કોલ થઈ ગયો
હા હમણાં કેટલા થયાતા બંનેના ચાર ચાર ત્રણ મતલબ બે બે થયા હતા ને ટોટલ
બે બે હા ટોટલ ચાર થયા હતા.
ટાઈમ લે છે નહી આ તો વધારે થોડો
અરે ભહ ટાઈમ લે છે આપણને લાગે પણ બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ
કાંઈ ખબર પણ નથી પડતી.
હા આ કરી દઈશ ને પછી ત્રણ કોલ
હા પણ આ મારામાં પેલું અપલોડ થાય તોને એક તો મારા જીરો બતાવ છે
હા કઈ નઈ થઈ જશે. તે તો થાય મારા સાથે પણ થયું હતું.
થઈ જશે તઈ જશે તઈ જાય એજ સારું પપ્પા.
હા.
એક
હા.
હલો
હા બોલ બોલ
હા હા આવ્યો અવાજ
હા આયો
આજે બાઈક જતો હતું ન તો એનો અવાજ આવતો હતો
હમ કઈ વાંધો નહી
કરતા હતા આપડે
આ વેબ સીરીઝ ચાલતી હતી એ પેલું અ નઇ નઈ એજ એ જ રાખ થોડું ઇન્ટરેસ્ટિંગ છે ને ટાઈમ જતો રહેશે
જેવું તમે તો
હા હું શું કેતી હતી એક જ મિનિટ હ તો તું તું પેલું કેતો હતો પેલી બૂક હતી ને સાોંગ ઓફ આઈસ એન્ડ ફાયર તેના બાપ દાદા નું બતાવે એમાં
હા તો મતલબ એના એના પૂર્વજોનું, એની હિસ્ટ્રીને એવું બતાવશે મતલબ એવું કે ટ્રેલર માં એવું હતું, હવ આખું તો મે પણ જોયું નથી એતો હમણાં હમણાં મારે એક્ઝામ ને એવું આઇ ગયું ને તો એમો મા બહુ બધી પેન્ડિંગ રહી ગઈ છે, મારું કલેક્શન મે ભેગુ છે
વોકર ટાર્ગેરીયનની લાઈનમાં છે, ટીઢી ના છે
ના એમનાથી પણ એમના પણ કદાચ પેલા ના, કેમ કે એ લોકો ન તો શું કેહેવાય અ એમાં એવું કેતા તા કે જે પેલી મોટી વ્હાઈટ વોલ બનાવી તી ને એ લોકો એ રક્ષા માટે તો, એ છે ને એ ડ્રેગન થી પણ ડ્રેગન ના થ્રુ એ લોકોએ બનાઈ
ડ્રગનનાટ
હા, મતલબ આઈસ ની વોલ છે ને ડ્રેગને બનાવવામાં હેલ્પ કરેલી એવું કે છે એ
ડ્રેગન શું કર્યું આગ નાખી
મતલબ શું કેવાય, એમાં બનાવમાં હેલ્પ કરેલી એવું કે છે, મતલબ પથ્થરને આમ એક ની ઉપર એક કર્યા હોય એ લોકોએ મોટા, મોટા પથ્થર લાયા હોય ને ખબર ની એવું બધું હતું, મને પણ આઈડિયા નઈ એટ
બરોબર
હા, એમાં પેલું, પેલું એ હોય છે, ખબર પેલા એક ડ્રેગન ના અ એ લોકો છે ને પેલા જોન્સનુ એને બચાવવા ખબર જાય છે. ઇનારિરેસ ત્રણ ડ્રેગન લઈને વ્હાઈટ ક્રોકર જોડે લડવા જાય છે.
હા પછી એક ડ્રેગન ને મારી નાખે ને.
હા તે એ ડ્રેગન કેટલો આમ જબ્બર બતાવે છે આમ. એને એના મોહ માંથી પેલા એની ફાયરનિગ ફાયર નઈ નીકળતું પેલી એ અ બ્લુ કલરની ફાયર નીકળે છે ખબર આઈસ વાળી આઈસ વાળી એ જબ્બર આમ બોહ બોહ જબ્બરમાં બતા તાજે બધું
હા ડિનેરીસનો એક ડ્રેગન જતું રહે તો કેવું આમ લાગે ને આખો મોટો.
ડ્રેગન અને જયારે ખબર એક એલ એપિસોડમાં છે ને લાસ્ટમાં પેલો ડ્રેગન પર હાથ મૂકે છે ને જયારે ક્રોકરનો જે રાજા હોય છે એ. તો મતલબ જેમ આમ હાથ મૂકે ને એમ ડ્રેગનની આંખ ખુલે છે ને આમ બ્લુ કલરની આંખ થઇ જાય ખબર હા એ કેટલું સ્કેરી લાગે. જામુન.
હ એવા વિઝુઅલ્સ બહુ સારા છે એન્ડિંગમાં.
બહુ મજા આવે છે જોવાની એ. અને એમાંરી એ જોઈ ને તો એટલી એમ ઇન્ટરેસ્ટ લાગે ને. શું થશે હવે શું થશે શું થશે કેમનું કરશે. અને જે ટાઈમે તો પછી એ લોકો યુદ્ધ કરે છે ને ઓ બાપા.
હા, પણ એન્ડિંગમાં પેલી હા પણ પલી પે હ હા હા શું નામ છ તે પેલી પ્રેગ્નેન્ટ હતી અને પ પછી નહી રે.
તો?
અ ટાર્ગેરિયનની જ હતી. ઠીક છે એ પેલા રાજાના ત્યાં રહેતી હતી, બરોબર પ્રેગનેન્ટ પણ થઈ ગઈ હતી.
હા તો એ જ હોય એનારીનારી. જે હોય છે.
ડિનરસ નૈ રે વઈટ વાડોવાડી. નહી ડિનરસ નહી ડિનરસ નહી.
બિનાવીસ ન તો પછી બી
જે કાસલમાં રહે છે પછી એના ઉપર બધા પથ્થર પડી જાય
એ, હા, એ પેલી એ સરરસી, સરરસી
સરસી બસ મને એની એન્ડિંગ છે ને એન્ડિંગ સારી નઈ લાગી, મને આમ થતું કે સરસીને થોડું હજી
હા, મારે એજ જોવુ, તું, હા, એક છે ને એક સરસી ને ટોર્ચર કરતા જોવું તું મારે અને એક છે ને મતલબ પેલું શું કેવાય હા, જે જિનારેસ હોય છે, ને એની એન્ડિંગ મતલબ છે, ને એ જે છેલ્લી સિઝન છે ને
ટીકી છે, ને હા, બકવાસ છે
બકવાસ, નઈ મજા આવતી મતલબ એમાં છે ને જ આપણે વિચારેલું ને આખું ટ્વિસ્ટ જ અલગ આવે છે મતલબ સરસુ નું કેવું વિચારેલું તો એને મળવી જોઈએ ને તોને બહુ ગંદી મોત મળવી જોઈએ ય
હા, મને આમ હતું કે પેલા સરસી ને સાથે લડાઈ થશે પછી વ્હઇટ વોકર સાથે તે લડાઈ સાથેટ થશે કેમ કે વ્હાઈટ વગર બહુ મોટો વિલન. છે, એ બધા વટ વોકરને હ નાખીને સરસીને તમે હરાવી નહી- ખી અને એનો કાસલ ઉપર ગીરી ગયો. આ શું વાત થઈ યાર.
એતો ભય આમ મજા જ નહી શકેે લાસ છે ને એ લોકોએ બહ ગોબાળો કર્યો મતલબ, મન તો એવું હતું ને કે મે કીધું આનાથી એક બીજી સીઝન બના અને એટલું બધું અંદર હતું નવી
હા એક આખી બની જાય હા સાચી એકદમ પૂરી પ્રો પણ તરીકા આ ફેન્સ આપણેે ફેન્સ ને ને બરાવતી.
અને એમાં જે જે પેલી એમાં ખબર છઠ્ઠી સીઝન બતાયલી એમાં પેલો જોન્સ ન એ મારી નાખે છે પછી એના, આખું આમ આરપાર એના છાતીમાં છે ને આખું ચખ્ખું નાખી દે છે.
ચક્કુ નાખેને હા ડેનેરીસે જ મારે છે ને જોન્સનોને.
પછી આમ છે ને ફરીથી એ રીબોન થાય છે. પેલા પેલા લોકો એને જીવતો કરે છે. પેલી પેલી જાદુગરની હોય. જ બિલી
હા હા એ તો પેલા પેલા હા પેલાની સીનમાં હા હમ.
મતલબ એટલો ક્રેઝઝીમ બતા છે ને મતલબ.
હા એ એ જાદુગરનીના ઉપર પણ બતાવવું જોઈએતું હતું, કે શું છે એની સ્ટોરી.
કઈ ન બતાવતા. મતલબ એ પહેલેથી આઈ વચ્ચેથી આઈ. એના પછી એકદમ એને પેલું શું કેહેવાય એનું, ક્રાઉન કાઢ્યું અને પછી ી આમ શું કે ગુઢી બની ગઈ હ. એના પછી હા, બુધી બની ગઈના પછી બસ, ગાયબ થઈ જાય આપણે શું થયું એનું, કમની કાયબ થઈ ગઈ કશું જ ના બતાવ્યું એમાં
નહી, એ, એ, અને બવ બકવાસ કર્યો હો
હા, મતલબ તું કોક કોક સીન છે ને એટલા છે ને એટલા ક્રેઝી લાગે ને અને કોક, કોક સીન એવા હોય ને કે મતલબ આપણને આમ આમ ઈચ્છા જ ના થાય કે આ શું છે
હા, હા, નઈ સાચી વાત
હા, અને મેઈન પેલું છે ને એક પેલું શું કેવાય જોસનો યુદ્ધ કરે છે પેલા લોકો જોડે ખબર છે ને પેલા રામસે જોડે, હા
પછી એને પાછળથી આખી ઝુંડ આવી જાય છે, હા, એ પણ સીન બહુ હમ, હમ, એ સીન પણ બહુ સારો છે
જબ્બર બતાવે છે એ બધું એ બધું જોઈ મને, જોવાની ફરી વાર ઈચ્છા થયેલી
હમ, પણ અહી લાસ્ટનો સીઝન
હા પણ આ લાસ્ટની જે સિઝન હતી ને એના લીધે જ બધું બ ઘરે બગાડી કાઢ્યું નગર જે ખબર એ લોકો પેલું શું કેવાય ડ્રેગન લેને જાય ને ડિનારીસ મારવા જાય છે પછી એ લોકો ખબર પેલું એક હાડ પિંજર લઈને આવે છે.
હમ. લાસ્ટ સિઝનમાં છે.
સીઝનમાં નહી સેવન સીઝનમાં સાતમી સીઝનમાં હોય છે જે ટાઈમે ડીલે્રેગન ડ્રેગન મરી જાય છે ને એજ ટાઈમ.
હા ઓકે ઓકે.
હા પેલા લોકો આખું એક એ લોકો છે ને સાત આઠ જણા જાય છે અને અંદર પેલા વોલની પેલી સાઈડે જાય છે એ લોકો અને પછી ત્યાંથી અ વાઈટ પેલું વહાઈટ વોકરનું એક એવું લઈને આવે છે એ લોકો.
આટલી બધું તો યાદ નથી મને બહુ ટાઈમ થઈ ગયો પણ આ મોટું મોટું તો યાદ છે.
હા મતલબ એક પેલું શું કેવાય પેલો હા ઉન્ટ હોય ને મો પેલો મોટો તો આમ ભરી ગયેલો હોય છે પેલો કેરેક્ટર. એવો લઈને આવે બર પછી એવો પેલા સરસ બધાની સામે લોકો સભામાં બેઠા હોય છે ખબર.
હા.
અને પછી પેલા બે ડ્રેગન ઉપરથી આવે છે અને એની અંદરથી બિનારીસ આવે છે એન્ટ્રી લે છે અને પછી પેલા વ્હાઈટ વખતના પેલા અરે એ હોય છે ને જે હપિજર. એના પેલા બોક્સ દુશ્મની કાઢે છે પેલા સાહસીને બીડાવવા માટે.
હા હા યાદ હેલ્પ લેવા જાય છે હા હા હા હા હા એ ખાલીમાં કાઢી નાખે કે આવું કઈ નથી હમ.
પણ પછી અંદર જીન છે ને પેલા જેમીન એવું કે છે કે શું કેવાય એ લોકો ના મરવા આપણા માટે એટલ સારું
આપણે હા હા હા
એ પણ બહુ હેવી હોય છે.
હા એમાં બહ પ્લો
હા અને પછી જ એ લોકો છે ને સી પાત્યા જ પછી બધા નોર્થ બાજુ જાય છે એના જોન્સનું ના ઘરે વાઈટ વાઈટ વગ જો લડવા ત્યારે પણ બહુ આમ અલગ બતાવે આપડને. પેલા લોકો કેટલા એ થઈ જાય છે. પે પે ડ્રેગન પર આવે છે પેલી તો
હા ફસ્ટ ટાઈમ હા ત્યાં શું છે નવું? સારું છે આયા. મ તો બહુ મજા આવે હજી કઈ હજી કઈ જોયું છે તે? શૂટ્ જોયું છે ફેન્ટસ શૂટ
સૂટ્સ મે ચાલુ કરી હતી પણ એના પછી મારે એક્ઝામને આવ ને તો પછી મે બે સ બે એપિસોડ જોયાને પછી મેં બંધ કરી.
હા મેં પણ આવું જ કર્યું હતું એક્ઝામ નથી પણ મને બહુ બોરિંગ લાગ્યું હતું મેં બંધ કરી નાખ્યો હતો. હા તો ફ્રેસ જોઈશે.
હા ફોર્ટી વન થઈ ફોર્ટી વન થઈ. ફોટી વન પતો આવ્યું. સેશન.
અરે વા.
હા ખબર પણ નહી પડતી મ તમારી જોડે હા હું ટ્રાય કરું ચાલ એ હા. કેટલું થયું એક સેકન્ડ ને હ થઈ ગયું છે ત ચાર પાંચ સેકન્ડ એવું રાખો છ
હા બસ થઈ ગયું છે તું હવે કોલ કરવાની ટ્રાય કર.
ટ્રાય કરું ચાલો.